હલો.
તમાર ગામ વરસાદ છે? હેલો.
હલો. બસ બહ સ્લો આવે છે.
એવું.
હલો.
હવે આવ છે અવાજ?
હ થોડું ઓછું આવે છે પર આવે છે. બોલો કેમ છો?
મજા
હલો.
મજામાં છે અને તમે કેમ છો?
હું પણ મજામાં છું બીજું બધું શું ચાલે છે? તમારો અવાજ બહ સ્લો આવે છે.
તમારા એજ્યુકેશન પતી ગયું?
હા પતિ ગયો હા હા બોલો અવાજ આવે છે બોલો શું કેવો છો?
હું કરું તમે એજ્યુકેશનમાં?
હલો.
એજ્યુકેશનમાં કર્યું છે તમે?
માર એજ્યુકેશન પતી ગયું છે બીકોમ કર્યું છે આગાડી જોઈએ શું કરીએ.
એ હ હું ભ બીન
બીજું તમે હા વરસાદ છે અહિયાં બહુ વરસાદ છે એટલે તો જો તબિયત થોડી ખરાબ થઇ ગઈ છે. હા એજ એટલે જ હા બરોબર, અહિયાં વરસાદ થોડો છે ને દિવસ અને કાલે તો આખી રાત વરસાદ વર્યો એટલે તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે.
એવું હા. હું હોય બીજું.
બીજું તમે બતાડો તમે શું કરો છો?
હવે કઈ જ ન મેં ડિપ્લોમા લીધી.
શું કેવો?
ટેન્થ પછી ડિપ્લોમા લીધો હોય.
અચ્છા સારું છે.
આહ હું હું હું હોય બીજું.
હેલો.
હું હોય બીજું?
બીજું કઈ નહીં યાર જો બેઠા છે. તમે બતાડો તમારે ત્યાં શું ચાલે છે, વરસાદ પડે છે તમારે ત્યાં?
હઉ પડે છે બઉ પડે છે તમારે તહી?
હમારે ત્યાં બહુ વરસાદ છે. હમ્મ.
તે છે. નહી નહી નહી. તમારે ત્યાં છે?
હા, હમાર પાએ છે.
અચ્છા મેં તને ખેડૂતોમાં ત્યાં નથી.
હું હોય બીજું?
બીજું કઈ તમે ખેતી કરો છો?
ના ના ના.
અચ્છા.
હવે એજ્યુકેશન કરું છું હા હા મારા પપ્પા મારા પપ્પા
અચ્છા તો સારું છે ખેતી કરે તો. તમને પણ આમાં એમાં કૃષિ હા તમારે પણ એ એની જ ભણવાનું કરવું જોઈએ હત કૃષિ ગ્યાંનમાં.
નોકરી વાળા જોઈએ છે, બધા લોકો.
અચ્છા.
અમારે તો એવું જ પ્રોબ્લેમ છે.
જે છે એને વધારે વિકાસી શકો છો હમે.
એવું.
હા. હેલો તમા અવાજ બહુ ઓછો આવે છે મને.
હાલો.
કર છો?
બીજું કઈ નહી હું તો એજ કે હું શું કે તેની વિષય ભણી લેવું જોઈએ એ તો. જો આજે ખેડૂતો માટે ખૂબ ખબર છે? એ ખી હોય કે પા હોય કે અને એના માટે એવી વિ ટેકનોલોજી નો અભ્યાસ છે હ. હલો.
મારું છે પણ ઘરના ના પાડે ધેરના ઘરના ના પાડે
હેલો, અવાજ આવે છે ને?
હા.
હલો. અચ્છા નહી ફાવે તને ઠીક છે કઈ વાંધ નો નહી પણ આમ કરે
ઘર અહ ઘરના નાપ
અચ્છા ઘરના ના પાળ છે. હા કઈ વાંધો નઈ ચાલે એ તમારી મર જીયા માં જે પણ હોઉ એ આપડે ઈચ્છા પર હોય છે.
કશું ટેન્શન નહીં. હું બીજું કર છે?
બીજું બધું બસ ચાલે છે હા.
હું કરો છો તમે બીજું?
કઈ નથી બસ આ બેઠી છું શું કરું વરસાદ પડે છે એટલે બેઠા છીએ.
તમારે તો એ બી વરસાદ આવે છે ફૂલ વરસાદ
બહ વરસાદ આવે ત્યાં કાલે આખી રાત વરસાદ પડ્યો હવે પણ આ વરસાદ જેવું જ છે વાતાવરણ.
એવું? હ ભાઈ. હે. હેલો. હું હો બીજું.
બીજું કઈ તમે બતાડો.
કાવાનું પતિ કયું?
શું કેવું?
ખાવાઈ ગયું તમારું?
શું?
ખાવાય ગયું કે?
નહી જમવાનું બાકી જ હે બાકી છે જમવાનું હવે જમીશ તમે?
ન હવે જમી લીધું ગ મેં. એટલું ઓછું જમ એટલું લેટ જમવાનું તમારે? એટલો ટાઈમ થઈ ગયો તમારે જમવાની?
શું કેટલો ટાઈમ?
મજે જમ્યા કેમ નહી એવું?
અરે નહી થોડી તબિયત સારી નથી ને એટલે આરામ કરું છું હવે ઉઠીશ અને જમીશ પછી આમ.
એવું.
હમ સવારે ઉઠ થી પણ મોડી ને તબિયત સારી ન હતી એટલે. હમ હમ તમે કેમ ના જમ્યા અત્યાર સુધી?
અમે અગિયાર સાડા અગિયાર બાર લોકોગી જમી લે છે.
શું ક અગિયાર સાડા અગિયાર?
અગિયાર બાર
અગિયાર વાગ્યે જમીન લીધું એમ?
હા અગિયાર બાર વાગે જમી લી ગયો અમે.
અચ્છા સારું છે વેલા જમી લેવું છો તમે.
હા અમે વેલા નહી જમતા યાર.
હમ?
દેવ તમે તુમ નું વેલા જમતાયું
ના મારું નથી જમાતું વેલું મારું થઈ જાય એક બે વાગી જાય જમતા.
એવું. હું હોય બીજું?
એવું જ થઈ જાય બનાવે કરેવ થઈ જાય બારેક વાગી જાય પછી જમી લે આમ પછી સુઈ જ જઈએ પાછા બપોરે.
હું હોય?
તમે તમે બપોરે સુતા હસો? હૈ?
ના બપોરે આજ કામ છે ને અમારે.
શું કો છો?
બપોરે કઈ કામ નહી.
તમે બ્લુટૂથ નાખી છે?
હા હા હા.
હા, એટલે જ તમારો અવાજ બઉ ઓછો ઓછો આવે છે. હ?
હા હા હા તમે બ્લુટુથ નહી નાગીયું?
ના મેં બ્લુટૂથ નથી નાખી છે. તમે નાખી છે એટલે તમારો અવાજ બહુ ઓછો ઓછો આવે છે મને. હમ્મ.
પ બીજું હેલો.
હમ્મ.
હું કરો છો?
બોલો બીજું તમે બતાડો.
તમે બતાવો? તમારે તા હું થાય છે? તમારે તઈ હું થાય છે વરસાદ બેરસાદ હું છે તો એ બતાવો ને.
શું કેવું છે મને નથી સમજ પડતી તમે શું બોલી રહ્યા છો? અમારે ત્યાં કઈ નથી થતું બસ મજા ચાલતા છે. વરસાદ પડે છે અને આરામ કરતા જ તો બીજું કઈ જ નથી.
એવું?
હ વરસાદના કારણે બધું પાણી ભરાઈ ગયું છે બધી જગ્યાને બસ ઈજ છે.
એવું તમાર ફા, તમ, તમાર ફાર્મ છે?
હ?
ફાર્મ છે તમારું ફાર્મ?
હમણાં અહિયાં નથી જ્યાં હું રેહુ છું ત્યાં નથી અમારું ખેતર. હમ્મ છે ખેતર પછ જા હું રેહુ છું ત્યાં નથી.
બોલ બીજું
બીજું બાકી બસ મજા છે. તમે બતાડો શું ચાલી રહ્યું છે? તમારે છે ખેતર? હા તમારા પપ્પા તો ખેડૂત એ
ફામ હા ખેડૂત જ છે આવું એવું હું શું બીજું હલો. હેલો. હલો. હલો. હલો. હેલો.